હા. મારો અવાજ આવે છે.
હા.
ચલો ને આપણે ખુબ સુંદર એક વિષય પર વાત કરીએ આજે
કયા
ગુજરાતી લોકકલા અને હસ્તકલાની એક પરંપરા પર આપણેે વાત કરીએ
હા આ તો ખુબ જ સુંદર વિષય છે વાત કરવા માટે
હા તો ચલો આપડે એક મસ્ત વાર્તાનું આગળ આપડે ચાલુ કરીએ કે આજે આપડે ગુજરાત ની લોકકલા અને હસ્તકલાની પરંપરા વિષે આપણે થોડુંક અંદર જઈશું અને ખૂબ સુંદર ની ચર્ચા કરીશું વાતચીત કરીશું બરાબર
હા આ તો ખૂબ જ રસપ્રદ અને ગૌરીવણ નું વાત છે કે ગુજરાત તેની સમૃદ્ધિ સંસ્કૃતિ કલા અને પરંપરા માટે વિશ્વભરમાં ઓળખાય છે
હા બિલકુલ સાચી વાત અને લોકો સૌથી પહેલા ગરબા અને દાંડિયા અને ગુજરાત સાથે આમ જોડાઈ જાય છે ને અને પણ ગુજરાતની કેટલા એટલો વિશાલ છે ને કે તેમાં ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થઈ જાય છે
હા ગુજરાતની લોકકલા તો આપણા પૂર્વજોની વિરાસત છે અને આ કલાઓ પીઢી દર પીઢી છે ને ટ્રાન્સફર થતી આવી છે
તો તમે લોકકલા અને હસ્તકલા વચ્ચેનો ફરક સમજાવી શકશો મને
હા જરૂર જરૂર લોકકલા એટલે છે ને લોકા દ્વારામ રચાયેલી અને સમાજ સાથે જોડાયેલી કલા અને જે હસ્તકલા છે ને એટલે કે હાથ થી બનાવેલી કલાત્મક વસ્તુ
બહુ સરસ અને તો ગુજરાતમાં કઈ અને કઈ પરિસિદ્ધ હસ્તકલા છે
બાંધ હા બાંધણી છે પટોળા છે ની એ્બ્રોડરી છે માતાની પછેડી છે રોઘણ આટ છે પછી સંખેડા ફર્નિચર ટેરાકોટા પછી લાખનું કામ અને ઘણી બધી આવી કલાઓ ગુજરાતમાં વસેલી
ચલો ને તો આપડે આપણે બાંધડી થી શરૂ કરીએ વાતચીત આગળ વધારે
હા તો છે ને બાંધણી ગુજરાત ની પ્રસિદ્ધ ટાઈ એન્ ડાય કલા કહેવાય ખબર તમને કે કપડાની નાની નાની ગાંઠ બાંધીને રંગવામાં આવે છે
ઓહો અને આપડે કાલા મુકાયા હતા જામનગર અને કચ્છમાં વડુ જોવા મળે છે ને
હા એટલે જ ને અ જામનગર તો બાંધણી માટે ખુબ પ્રસિદ્ધ છે
હા અને બાંધડીમાં કયા કયા રંગ વાળું વપરાય છે તમને ખબર છે
હા તો લાલ છે પીળો છે લીલો છે ગુલાબી કેસરી અને જાંમલી જેવા રંગ વપરાય જ છે
તો પછી આજે પણ લોકો બાંધણી પહેરે છે
હા પહેરે જ છે ને ઘણા લોકો હજી પણ એટલું પહેરવામાં આવે છે
જરૂર જરૂર અને લગ્ન પછી નવરાત્રી ઉત્સવ અને બાંધણીનો ઉપયોગ થાય છે બધામાં
હા ઉપયોગ થાય છે હવે તો પટોળા વિશે વાત કરીએ
હા ચલો જોવા જઈએ તો પ પટોલાા ગુજરાતની ખૂબ કિંમતી અને પ્રસિદ્ધ આમ વણત કાળા છે આમ કેવાય ને
હા આ પાટણ સાથે જોડાયેલ છેને મેં એવું સાંભળ્યું છે
હા આ પાટણનું પટોલા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે
હા તેમાં શું ખાસિયત છે પણ
તેમાં આમ ડબલ આમ ટેકનિક વપરાય છે બનાવવામાં ઘણો સમય લાગે છે અને બહુ આમ મહેનત ભરે છે કેટલાક મહિના થી લઈને એક વરષ સુધી પણ લાગી શકે
હા એટલું બધું એ એટલે જ એની કિંમત આટલી બધી છે
હા બિલકુલ
તો હવે કચ્છની વિશે તમારું શું કેવું છે
હા જોવા જઈએ તો કચ્છની ભરત કામના કાલા અને દુનિયાની ભરમાં પ્રસિદ્ધ છે
તમે પણ હોય છે ને એમાં
હા એમાં મિરર વર્ક ભી હોય છે અને તેથી તો એ ઓળખાય છે આમ એની ઓળખ છે આમ
હમ આ કળા કોણ શીખવે છે
આ ઘરની મહિલા અને નાનપણથી આમ શીખતા આવે છે એવું છે
હા આ તો ખુબ સુંદર પરંપરા છે
હા આ તો ફક્ત તારા રોજગાર નથી પણ આ ઓળખાણ એમની ઓળખ પણ બની જાય છે એવું છે
હા હવે તો છે ને માતાની પછેડી વિશે પણ જાણવા જાણવા ને મને તમને શું ખબર એમ
હા જો માતાની પછડી કપડા ઉપર બનતી ધાર્મિક ચિત્રકલા છે આમ
હા આ કયા વધું જોવા મળે છે
આ બધું જ છે ને આપણે અમદાવાદ સાથે આ કાલા ખાસ રીતે જોડાયેલી છે આ બધું
તેમાં શું દર્શાવવામાં આ વે છે
અ તેમાં માતાજી મંદિર અને ધાર્મિક દર દ્રશ્યો જોવા મળે છે
બહુ સરસ
હા અને આ કાલા આમ કહેવાય ને કે સામાજિક અને ધાર્મિક બને બંને રીતે આ મહત્વપૂર્ણ છે
આટ વિશે પણ ઘણું સાંભળ્યું છે તમને ખબર
હા આ રોગન આર્ટ કચની આમ કેવાય ને અનોખી કળા છે
હા તેમાં શું વપરાય છે
આમ તેમાં જોવા જઈએ તો એક કેસ્ટર ઓઈલ થી રંગ તૈયાર કરીને કપડા પર ડિઝાાઈન બનાવવામાં આવે છે
અહ શું આ કલા ઓછા લોકો પાસે બાકી છે
અ આ બોઉ ઓછા કલાકારો આજે આ કલાની આમ જીવિત રાખી રહ્યા છે
અ આપણેે એમને સપોર્ટ કરવો જોઈએ તો તો
હા જરૂર
તો સંખેડા ફર્નિચર વિષે શું
આપડે સંખેડા ફની ચર વડોદરાના જિલ્લા સાથે જોડાયેલું છે
અ હ તેમાં શું અનોખું હોય છે પણ
હા તેમાં છે ને લાકડા પર સુંદર રંગ અને ડિઝાઇન કરવામાં આવે છે
હ આજે પણ ઘણા ઘરોમાં જોવા મળે છે ને
હા જોવા મળે છે ને
ને ટેરાકોટ વિશે પણ જણાવો
એ વસ્તુ છે ને માટીમાંથી બનેલી એમ કલામત વસ્તુઓની એમ તેરાકોટા કહે છે
હ તેમાં શું શું બને છે
તેમાં દીવા રમકડા અને આમ સાજ વાતની વસ્તુઓ બને છે
અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પણ છે ને એવું મેં સાંભળ્યું છે
હા એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પણ છે
ઓહ અને ગુજરાત માં લોક કલાનુંું શું સાંસ્ૃત સાકૃતિક મહત્વ કેટલું છે
અ એ જોવા જઈ ને તો એ બહુ જ મોટું અને વિશાળ છે અને એ આપડી આમ ઉલ્લેખ આમ ઓળખ છે આપડી
હા શું ગ્લોબલાઈઝ આ પરંપરા ને અસર થાય છે
હા બિલકુલ મશીન અને પ્રોડક્ટ વધતાની હાથે જે કળા ઓછી થતી જાય છે મતલબ કે આમ કેવું નવા નવા બધા ઉપકરણો થાય છે તેથી આ બધી કલા છે ને અત્યારે તો બહુ ઓછી જોવા મળે છે
તો કલાકારો ને મુશ્કેલ થાય છે
કોમ્પિટિશન વધી ગયું છે તેથી મશીનોને બધું એ બધું આવી ગયું છે નવા નવા ઉપકરણ ના લીધે
તો છે જ બરાબર છે
અને આપડે શું કરી શકાય તો
આપડે તો છે ને એમાં લોકલ આર્ટિઝન પાસેથી વસ્તુ ખરીદવી જોઈએ
તો તો સ્કૂલમાં પણ બાળકોને શીખવાડવું જોઈએ ને આ બધું વસ્તુ
હા શોપ્રીજ
હા તો પછી સોશિયલ મીડિયા પણ મદદ કરી શકે ને
હું ઇન્સ્ટાગ્રામ ન યુબાની વેબસાાઈટ દ્વારા કલાને પ્રમોટ કરી શકાય
અને ટુરિઝમમાં પણ મહત્વપૂર્ણ છે ને આ વસ્તુ તો
હા પ્રવાસી લોકો આ કલા ને સપોર્ટ કરે છે ને
તો ગુજરાતમાં કયા મેળા પ્રસિદ્ધ છે
આપડે જોવા જઈએ તો રણોત્સવ છે તરને તરનોો મેળો છે પછી ઘણા હેન્ડીક્રાફ્ટ ફેર્સ પણ આવે જ છે
તો આપણે રણ ઉત્સવની વાત કરીએ તો એમાં ઘણા કલાકારોની આમ રોજગાર મળી જાય છે ને નહીં તેથી
હા બિલકુલ બિલકુલ મળે છે
અને યુવા પેઢીમાં આ પરંપરામાં કેટલી રસ ધરે ધરાવે છે આમ કેહેવાય ને
હા હવે તો ફરીથી રસ બ જ છે ને આ બધામાં
અને લોકો હેરિટેજ ની વેલ્યુ આપવા લાગ્યા છે એમાં આમ કેવાય ને કે જ આમ જૂનું પ્રકારનું બધું હોય વસ્તુઓ એ આમ વિચારે છે કે બધું બંધ થઈ ગયું છે
હા અત્યાર તો કયુ છે ફેશન પણ પોપ્યુલર થાય છે ને એટલા બધું વેલ્યુ આપવામાં આવે છે આ બધામાં
સરસ અને મેં તો એવું બી સાંભળ્યું કે બંધણની જેકેટસ પટોલાની બેગ્સ અને એમ્બ્રોઈડરી શોપ પણ પોપ્યુલર છે
હા આ પરંપરાને છે ને મોર્ડર્ન ટચ મળે છે
ઓહો બિલકુલ તમારી તો સાચી વાત છે ને.
હા એજ આના પર તો આપડણે જેટલી બી વાત કરીએ ને એટલી ઓછી છે આ આ વિષય પર તો એટલું બધું બોલવા એવું થ ને આ વિષય પર કે વાત આપડી પતે જ નહી.
બિલકુલ બિલકુલ તમારી એકદમ સાચી વાત છે કે આ એટલી બધી પરંપરા થી બંધેલું જના પડું કે જે પત જ નહીં. અને ઓછી જ પડે વાતો તો
ચોક્કસપણો આના પર ફરી વાત કરીશું.
ના પર ફરી વાત કરીશું મને ખુબ મજા આવી ગઈ તમારા જોડે વાત કરીને. હા ચાલો મળલે.